કેમ છો બેન?
હા. બબો.
એકદમ મ
હેલો સંભળાય છે
હા એકદમ સંંભળાય છે હોં આજે જ
ઓકે
આજે છે ને હું છે ને અહઃ અમારે એક મિત્ર ને ત્યાં ગઈ તી તો ઈ લોકોનું કુટુંબ બહુ જ મોટું હતું. ઈ લોકો અંદાજે પંદરેક જણ હતા. તો ઈ લોકોનું કુટુંબ જોયું ને. તો એ મારા મિત્ર છે ને એમના વાઈફ છે ને ઈ કે કે મારે ક્યારેય કોઈ બોલો બેન ટેન્શન નય. ક્યાંય જાવું હોય આવું હોય કરવું હોય. મારે ક્યાંય ટેન્શન નય મારે અમારા કુટુંબના બધા જ લોકો અમને એટલો સપોર્ટ કરે ને કે અમારે છોકરાઓની પણ જવાબદારી નથી રેતી અમારા છોકરાઓ આમાં ક્યાં મોટા થઈ જાયને ઈ અમને ખબર નથી રતી. ત્યારે મને એમ થયું કે અમે તો ચાર જ જણ રહીએ છીએ અત્ય્યારે અમારી સાથે થી અમારા સાસુ સસુરા નથી કારણ કે એ લોકો ગુજરી ગયા છે. અને મારે નણંદ પણ નથી અમે બે ભાઈઓ જ છીએ. અને મારે બેદી કર્યો અને માર દેર ને એક બેબી અમે એટલા જ છીએ સાત જ જણ તો એટલું નાનું નાનું લાગે અને મારે દેવ ને અલગ અ જોબ છે. એટલે એ બીજા ગામ રે છે અમે અલગ રહીએ છીએ. તો વારે તે વારે ભેગા થવાનું થાય બાકી આમ નો થાય ત્યારે એમ થાય કે અરે અમે ચાર જ જણ છે મારે ક્યાંય જવું હોય મારે માન હોય તો મારે બોવ મુશ્કેલીઓ પડે મારે દીકરીઓ નાની એટલે મારે એને એકલી પણ નો મુકાય. આ જમાના પ્રમાણે દીકરીઓને તો એટલી મુકાય એવી જ નથી. એટલે એમ થાય કે હું શું કરું ત્યારે હું બઉુ અટવાઈ જાઉં. આપણે કોઈ બીજી આયાબાય કે એ ન રાખી શકીએ. અતયાર ના એના ઉપરય ભરોસો કરવા જેવો નથી. એટલે ઈ લોકો ને જયારે મેં જોયા ને ભર્યું ભર્યું કુટુંબ ત્યારે એમ થયું કે પેલાના લોકો જે ચાર પાંચ છોકરાઓ કરતા સંયુક્ત તો કુટુંબમાં રેતા કાકા નાના બધા ભેગા કેટલા રહેતા. મારે તો મારે પાંચ કાકાઓ અમે બધા સાથે રેતા બેન. મારા ફોય અમારી બાજુમાં જ રેતા. તો એ લોકો આવજા કરતા અને કોઈ દિવસ બરે બમીને કે એને એની દેરાણી સાથે અમે ઝગડતા બોલતા કોઈ દિવસ ન જોયા. એવું સરસ અમે ભેગા રહેતા કે અમારી મમ્મીઓને ખબર ન પડતી, કે અમે ક્યાં મોટા થઈ ગયા જયારે અત્યારના તો મને બહુ જ એમ થાય. કે હું શું કરીશ એકલા હાથે કેમ લડીશ. હું આને કેવી રીતે પ્રોટેક્ટ કરીશ આ બધી ચિંતાઓ રે છે. ત્યારે અત્યારે મને સંયુક્ત કુટુંબ ની વેલ્યુ સમજ. જાય છે એટલે હવે તો મને એમ થાય છે કે મારી દીકરી મોટી થાય ને. તો મારે તો એને છે ને સંયુક્ત કુટુંબ જ પરણાવી છે. એટલે હું જે હેરાન થઉં છું ને એ મારી દીકરી ન થાય. અને સંયુક્ત કુટુંબ ના ફાયદા કેટલા છે દરેક કામ વેચાઈ જાય. બધા ફ્રી થાય તો હસે બોલે મજા. કરે સાથે બહાર જાય કોઈની બહારના ની જરૂર ના પડે. પ્રસ રોજ પ્રસન્ન જોઈ ને એવું એક વાતાવરણ ઉઊભું થઈ જાય. એટલે સંયુક્ત કુટુંબના ફાયદા કેટલા બધા છે ને. એ આજે મને છે હા થોડી ઘડી હ મુશ્કેલીઓ હોય કે આપણને પ્રાઈવેસી ન મળે. કે પછી આપણે આપણું ધાર્યું ન કરી શકે. પણ આ બધી બાબતો છે ને હું તો એવું માનું છું કે ગોણ કરવી જોઈએ. કારણ કે જેટલા ગેરફાયદા છે ને એટલા જ સંયુક્ત કુટુંબના. ફાયદા છે જયારે અતને બધા નાનું કુટુંબ કરવા મડ્યા. વન ચાઇલ્ડ કરવા માંડ્યા છે એટલે આગળ પાછળ એમને તો કોઈ જ. વસ્તુ રહેેતી નથી. અને કાલ સવારને માંનવું પડે કે એને કઈ થશે તો એની શપાસ. ઉભા રહેવા વાળું કોઈ નથી હોતું અત્યારને એમ માને છે કે ફ્રેન્ડ સર્કલ તો છે ને. પણ એ લોકો એટલા કામ નથી આવતા. જેટલું આપડે આપણું કુટુંબ કામ આવે છે તમારું શું કેવું છે.
વાત છે અત્યારે બધ. બધા ની લાગ કે સૌ પોતપ પોતાનું. મહણ કરી કરવા તો ક્યાં દોડે. મને કેટલી બધી. વાર વિચાર મારા પિયરમાં મારું. જોઈન્ટ ફ દાદા દાદી. આભુ બાપુજી આ બ બધા બો અને એક તકલીફ. પડે ને બધુ. તો એકદમ હા કેવું છે કે મારા સાસુ. સસરા મારા ગુજરી ગયા છે. તો અનારે આગી જતી રહી છે અહીંથી. તો સાવ એકલા થઈ ગયા છીએ. વોટપ એપ્લિકેશન દ્વારા આપણે ક્યાં. ક્યાંક વાતો કરરજી વાત છે પણ. દત્રીને હું લગ્ન કરીશ તમારી. જેમ જ મેં વિચાર ઊગુથીને ના લગ્ન કરીશ. કે એને શો. જય ત્યારે ખુબ ડિપ્રેશનમાં આવી જાય. ત્યારે મને ફો કર તો બધું ગમે. એક બાજુ પણક વાતો કરતી તો મારું. કામ રખડી પછી જયારે મારી દેરાની બાકી. બાજુ માંથી ઘરે બી તમારું હું કામ કરી આપું તમે. તમારી દિવતો મને એટલું બધું સારું. આવું લાગતું ત મારી દીકરી અનુશાર શાંતથી વાત કરું તેરા આ છે જોઈન્ટ ફેમિલી ના ફાઈટ. બધા કે અમારું એવી રીતે હતું. કે હુ હસું ન એ લોકો રતા. એ બધું અઠવાડિયમ બે વરષ સાથે. કરીએ બહુ આનંદ હતો. પણ હવે બદલી બરોડા થઈ ગઈ અને. અમે લોકોં હવે યાદ. કરીએ જૂનો સમય મને કઈક લખવાનું પણ ચિ જ્યાં જુઓ ત્યાં બનવા માંડ્યા છે તો મને એમ થાય કે આની ઉપર હું. હું એક મારો લખનાર પેઢી આ બધું વાંચી તો ને અને ખ્યાલ આપટૂબના ગેરફાયદાઓ કેટલા અત્યારે તંગણી કરે છે કે
તમારા માપી તો હું આ છો. તમારી સાથે પણ ડેટા તને ખબર. છે આ શું શું નુકસાન થઈ શ બધું જોયેલું બધા અનુભ એ અનુભવો તમે
હ
આ જોઈ શકવાના એ લોકો. કો જે અવ ને પગલે શીખવાડે કે બેટાઆમ ન હોય આમ ક્યાં કોને કો એની કરતા આવા કઈક લેખો. ત્યારેવે ગ્રામ ઉપર કરીએ કોઈ પણ એપ્લિકેશન ચોપડીઓ છપાવી આપ આવનાર પેઢીને થોડુંક કઈી સંયુક્ત કુટુંબ તેમના ફાયદા સાચી વાત કે નહી તમારું શું કેવુ પૂછે
બહુ સાચી વાત છે, બેન તમારી કે સંયુક્ત કુટુંબના કેટલા ફાયદા છે ને તમે કહ્યું ને બેન કે અત્યારની દીકરીઓ એમ કે છે. કે મારે તો નાનું કુટુંબ જોય છે હું ભલીને મારા હસબન્ડ ભલા ના એનું શિક્ષણ છે ને બેન એ એની મમ્મીઓ જ આપી શકે નાનપણથી પણ અત્યારની મમ્મીઓ કેવી થઈ ગઈ છે. કે સાસરી દીકરી હોય ને તો રોજ ફોન કરે બેટા તું જમી બેટા તારી સાસુ એ તને કઈ કીધું નથી ને આમ નથી થયું ને એટલે દીકરીઓ સાસરિયામાંય નથી ભળી શકતી અને મમ્મીઓની જ એટલી બધી એમાં દખલગીરી હોય છે. કે દીકરીઓને મમ્મીઓનું જ વધારે રે છે. અને સાસરીમાં એ કોઈ નુ ધ્યાન નથી આપી શકતી એટલે હું તો ત્યાંથી જ શરૂઆત કરું બેન કે પેલું એજ્યુકેશન મમ્મીઓ નું જ રે કે તમારી દીકરીને તમે વળાવી ના એ સુખી છે કે નહી એ જોવો પ્લસ કઈ મુસીબત માં હો તો તમે એને કહો હું તમારી સાથે છુ. પણ જરૂરી નથી રોજ ફોન કરવો નો ન્યૂઝ ઇઝ અ ગુડ ન્યૂઝ એટલે એને કઈ મુશ્કેલી હશે. તો એ તમને સામેથી ફોન કરવાની છે તું એ એના સાસરિયામાં ભળશે તો એ સંયુક્ત કુટુંબમાં રહેતા શીખશે હું તો એવું બહુ જ માનું છુ. કે કાલસો ને મારી દીકરી જોશે ને તો પેલી બોલી એ કે એની એ લોકોની સાથે મારા મમ્મી પપ્પા હોવા જોઈએ તો છોકરાના મમ્મી પપ્પા ની એટલી જવાબદારી રાખશે ઈ એટલી નહી રે બીજું હા કામ અર્થે જવું પડે તો મારી સાસુ મારી સાથે રહેશે. કે મારા સસરા મારી સાથે રહેશે. પણ અલગ પાડીશ નહી. આ વિધાન છે ને બેન અત્યારની મમ્મીઓને આપવાની જરૂર છે. અત્યારની મમ્મીઓ એવું વિચારે ભલે મારી દીકરી ભલે ને હરે ફરે. ભલે ને જુદી રે કારણ કે એ લોકો એક અલગ જ કુટુંબમાંથીયા જય્યારે આપણે પેલાના જે છીએ ને બેન એ સંયુક્ત કુટુંબ માંથી આવેલા છે. અને હવે તો કેવું થઈ ગયું છે બેન એક જ દીકરો હોય એટલે મમ્મીઓ એમ કે ચલ ને ત્યાં જઈ કઈ જવાબદારી તો નહી મારી દીકરી પોતાની રીતે હરીફરી તો શકશે. મારી દીકરી મોજ તો કરી શકશે આવી મેન્ટાલિટી થઈ ગઈ છે એટલે તમે કો છો ને કે લખાણ દ્વારા મારે બધાને કેવું છે કે સંયુક્ત કુટુંબ ના શું ફાયદા છે બેન હું સૌથી પેલી તમારી ગ્રાહક બનીશ. કે મને તમારી નવેલ આપો હું વાંચીશ. અને હું એનો પ્રચાર કરીશ કે આમને જો લખ્યું છે વાંચો. કે સંયુક્ત કુટુંબના કેટલા ફાયદા છે. હું ખરેખર બેન તમારો એમાં પૂરેપૂરો સપોર્ટ કરું છું. તમે શું આમાં કેહેશો. હ
સભલા બે આપડે બંને બેગાથી ને કો કોઈક નેન આપણી સાથે પ્રચારમાં સામેલ થશે તો આવનારે છએ ત્યાં સુધી એમાં કઈ તો કરી શ અત્યારે જે રીતે જમાનો આગળ જઈ્યો છે તો કલ્પી પણ નથી શકત એટલે આપણેે નાનકડી ઓલીથી શરૂઆત કરીએ દૂર કરી શકે તો તમે તમારો કોરો ઓલીને પ્રગટાવો આપડું કોઈક કોઈક પોતપોતાની રીતે આમાં ઘણું બધું કરી શકીએ. ગળ આવનાર પેઢી ને થોડી થોડાક આપડે સાફ કરી ફક્ત આનંદ ન આપો આ દેશમાં આપડ રએ છે એ તમે કઈક સારું કરશો. તો આવનારનાર પેઢી પણ કંઈક સારું શિક્ષ
ભરી આપ
ન બનશે આમ જે કહેવાય એક નિ કરતા બે એમ આપડા
બળ પૂખશું સાચી વાત છે ને ચ તો હું રજા લઉ આપડ ફરી વાર આવજો
આવ જો